હા એ કેમ છે
હું મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં આજે લંચમાં શું લાવી હતી
અને હું મેથી ના થેપલા દહીં અને અથાણું લાવી હતી બહુ મજા આવી તું શું લાવી હતી
હું વેજ પુલાવ અને રાયતું લાવી હતી મારી મમ્મી ખુબ સરસ બનાવે છે છે
હા મને પુલાવ બહુ ગમે છે ખાસ કરીને જ્યારે તેમાં ગાજર વટાણા અને ફણસી હોય
હા એથી શ્વાસ પણ વધે અને પોષક તત્વ પણ મળી રહે
તું રોજે પૂરું કરે છે હ
હા મોટા ભાગે તો હું રોજ કરી દઉં છું ખોરાક બગાડ ખોરાક નો બગાડ મને ગમતો નથી
સાચું છે ઘણા લોકો પૂરતું ખાવાનું નડતું નથી એટલે ખોરાક બગાડવો ન કરવો જોઈએ
બિલકુલ મારા ઘરે મારી મમ્મી હંમેશા જ શીખાડે છે
તારું મન પસંદ ખોરાક કયો છે
મને પનીર બટાકા મસાલા અને નાના જીરા રાઈસ ખુબ ગમે છે અને તારો
અ મને પાઉભાજી ઢોસા અને મંચુરિયન મોમમું ગમે છે
ઢોસા મને પણ બહુ ગમે છે ખાસ કરીને નારિયેળની ચટણી સાથે
સારું અને સાંભાર પણ ડોસા સાંભાર વગર અધૂરું લાગે છે
એ વાત તો સાચી છે તું જયારે ઘરે ઢોસા બનાવે તો બનાવાનો પ્રયત્ન કરી્યો છે ક્યારે
બિલકુલ એક વાર કર્યું હતું પણ એટલું સરસ બન્યું ન હતું
મારી સાથે પણ એવું જ થયું
તને ગુજરાતી વાનગીઓ સૌથી વધારે ગમે છે
હા જેમ કે ઢોકળા ખાંડવી ખમણ ઊંધિયું એવું બધું અને તને
મને ખીચડી કડીી થેપલા અને ફાફડા બહુ ગમે છે
અરે વાહ ફાફડા જલેબી તો ગુજરાતની ઓળખ છે
બિલકુલ ખાસ કરીને દશેરાના દિવસે તો ખૂબ જ
તું ફળો ખાય છે
હા દરરોજ ખાવાનો પ્રયત્ન કરું છું મને કેરી સફજન અને તરબૂજ ખુબ જ ગમે છે
મને પણ કેરી સૌથી ગમે છે તને ફળોનો તેને ફળોનો રાજા કહેવાય છે
સાચું કેરી નું રસ પીવાની મજા જ્યાંજ અલગ આવે છે
હા અને ઉનાળાનું ઠંડુ તરબૂજ ખાવું પણ ખુબ સારું છે
બિલકુલ તે શરીરને ઠંડક આપે છે અને તાજગી લાવે છે
હા તે તે આપણા શરીર માટે ખૂબ આવશ્યક છે જેથી આપણા શરીરમાં તાકત અને પાણીનું તત્વ બની રહે
બિલકુલ
કેટલીક શાકભાજીઓ ઓછી ગમે છે તને
તો શાકભાજી ખાવાનું પસંદ કરે છે
હા પણ કોઈ કોઈ નથી શાકભાજી ઓછી ગમે છે કોઈ
કારેલા કેવા
હમ મોટા ભાગે તો લોકોને કારેલા ગમતા નથી અને મને તો જરાય નથી ગમતા
મને તો ગમે છે પણ મમ્મી કહે છે કે આરોગ્ય માટે સારા છે એટલે હું ખઉં છું
હા જેથી કરીને જેથી ક્યારેક ખાઈ લેવાય
બિલકુલ તારે પણ ખાવા જોઈએ અને તે જકડ ફૂડ કેટલી અ અને તે જંક ફૂડ બંધ કરવા જોઈએ
હા પીઝા બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ગમે છે પણ હું મહિને એકાદ વાર જ ખાઉં છું
હું પણ વધારે જંક ફૂડથી વજન વધી શકે અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે આ માટે ઓછું ખઉં છું
હા અને ડોક્ટરો ડોક્ટરને પણ ડોક્ટર પણ એજ સલાહ આપે છે કે આપણે જંક ફૂડ ન ખાવું જોઈએ અથવા મહિનામાં એકાદ વાર ખાવું જોઈએ જેથી આપણા સ્વાસ્થ્યને હાનિકારક ન પહોંચે અને આપણું સ્વાસ્થ્ય સ સારું બની રહે
બિલકુલ આપણે એવું જ કરવું જોઈએ તો દિવસમાં કેટલી વાર પાણી પીએ છે
લગભગ તો આઠ ગ્લાસ અને તું
હું પણ એટલું જ પીવાનો પ્રયત્ન કરું છું પણ મારાથી પાણી પીવાતું નથી
પાણી પીવું જોઈએ દિવસમાં લગભગ ઓછામાં ઓછા છ ગ્લાસ તો પીવું જ જોઈએ જેથી આપણા શરીરને શરીર સારું રહે
બિલકુલ પાણીથી શરીર હાઈડ્રેટ રહે છે હુ પ્રયત્ન કરા
હા અને તું નાસ્તામાં શું લે છે
ક્યારેક પોહા ક્યારેક ઉપમા તો ક્યારેક દૂધ બ્રેડ અને રોટલી શાક
હું પણ આવું જ ખાઉં છું ક્યારેક પરાઠા પણ
બિલકુલ નાસ્તો છોડવો જોઈએ નહી નાસ્તો છોડ્યા વગર જવું જોઈએ નહી
હા કારણ કે નાસ્તો દિવસની શરૂઆત માટે ઉર્જા આપે છે અને આપણા દિવસને સારું બનાવે છે આપણા શરીરમાં તાકત બની રહે તો આપણે સવાર નો નાસ્તો કરવો જરૂરી છે
બિલકુલ સવારનુ નાસ્તો તો સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે તને મીઠાઈ માં શું ગમે છે.
મને મીઠાઈમાં ગુલાબ જામુન રસગુલ્લા અને આઈસક્રીમ ગમે છે.
બિલકુલ મને પણ ગુલાબજામુન બો ગમે છે.
ચોકલેટ આઈસ ક્રીમ કે વેનલા
મને તો ચોકલેટ તું
હું પણ ચોકલેટ જ પસંદ કરું છું તે ખાવામાં ટેસ્ટી અને મજેદાર હોય છે.
બિલકુલ તો ક્યારે કોઈ નવી નવી વાનગી આઈસક્રીમમાં આવી હોય અને ઘરે ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો હોય
હા મેંગો સ્ટ્રોબેરી વગેરે સારી છે પણ ખાસ કરીને ચોકલેટ એ ફેવરેટ છે.
અને ક્યારે કોઈ નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
હા મેં એક વાર પાસ્તા બનાવ્યો હતો
કેવો બન્યો અને કેવો લાગ્યો
બધા લોકો એ વખાણ કર્યા હતા.
કેવા વખાણ કર્યા
કે એ મસ્ત બન્યો અને આપણા તેમાં શાકભાજી વગેરે લાખ્યું હતું તો આપણા તે સ્વાસ્થ્ય માટે પણ સારું હતું તો બધા એ કહ્યું. આ આપણા હેલ્થ માટે સારું છે.
વાહ પછી તો મને પણ શીખવજે
જરૂર તું શું બનાવે છે.
હું સેન્ડવિચ અને મેગી સારી બનાવું છું.
ખૂબ સારું રસોઈ શીખવી સારી બા બત છે.
બિલકુલ ભવિષ્યમાં કામ લાગશે
તને બહાર ખાવું ક્યાં જવું ગમે છે.
મને રેસ્ટોરન્ટમાં ડોસા અને પાઉભાજી ખાવું ગમે છે.
મને પીઝા ખાવું વધુ ગમે છે.
પણ ઘરનું ઘર નું ખાવું સૌથી સારું
એ તો એકદમ સાચું છે ઘરનું ખાવું સ્વચ્છ અને તાજું છે.
ખોરાક આપણા જીવનનો ખૂબ મહત્વનો ભાગ છે.
એ તો સાચું છે યોગ્ય ખોરાકથી શરીર મજબૂત બને અને તંદુરસ્તી બની રહે
બિલકુલ ખોરાક શરીરને મજબૂત બનાવે છે અને મન પણ ખૂબ સરસ રહે છે ખુશ રહે છે.
હા અને આપણે સંતુલિત આહાર લેવો જોઈએ.
સંતુલિત આહાર એ જેવો કે એટલે કે અનાજ દાળ દૂધ ફળો શાકભાજી અને પૂરતું પાણી
બરાબર અને જંક ફૂડ ઓછું ખાવું જોઈએ. અ વધારે પૂરતું તો નહી ખાય તો સારું
બિલકુલ આજે ખોરાક વિશે વાત કરી ઘણું શીખવાનું અને જાણવાનું મળ્યું અને તે વિશે વધુ જાણકારી મળી
મને પણ હવે હું વધુ હેલ્ધી ખાવાનો પ્રયત્ન કરીશ.
બિલકુલ હું પણ હેલ્ધી ખાવાનો પ્રયત્ન કરીશ અને જંક ફૂડ ઓછું કરીશ જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને હેલ્ધી ખાવાનુંથી સેહત સારી રહે.
હા સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી સંપત્તિ છે.
હું પણ સારું સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ સમજુ છું.
હમ હા ચાલ હવે ઘરે જઈએ.
હા બિલકુલ બાઈ
બાય